કેમ છો બેન?
હું તો મજામાં છું. તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો મારે શું કેવું તું, કે આજે આપણે કયા ટોપિક પર વાત કરીશું?
આજે આપડે વાત કરીશ તો નાના વ્યવસાય અને રોજગાર ઉપર. તો નાના વ્યવસાય અને રોજગાર આજના સમયમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. નાના વ્યવસાયથી લોકો પોતાનું જીવન સ્વાવલંબી બનાવી શક તે છે અને રોજગારીને નવો તકો ઉભી કરી શકે છે. ચા નાસ્તાની દુકાન, ટેલરિંગ, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ, ગૃહ ઉદ્યોગ જેમાં પાપડનો ઉદ્યોગ, અચાર બનાવવાનો ઉદ્યોગ જેવા નાના-નાના ધંધાઓથી ઘણા લોકો પોતાની આવક વધારી રહ્યાં છે. આવા વ્યવસાયો માટે ઓછી મૂડીરોક કોણ જરૂરી હોવાથી સમાન લોકો પણ સરળતાથી શરૂ કરી શકે છે. એ રોજ ત્યારબદ ક્તિ ના જીવનમાં આત્મવિશ્વાસ અને આર્થિક સ્થીરતા લાવે છે. રોજગાર મળવાથી વ્યક્તિ પોતાના પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. અને સમાજમાં સમ્માન મેળવે છે. સરકાર પણ વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપે છે. નાના વ્યવસાયોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિમાં પણ વધારો થાય છે. નાના વ્યવસાય અને રોજગાર દેશના આર ર્થિક વિકાસ નો મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. આજના સમયમાં ઘણા લોકો નોકરીની સાથે-સાથે પોતાના નાના ધંધા શરૂ કરીને આત્મનિર્ભર બની રહ્યા છે. એ નાના વ્યવસ તાય માં ઓછા ખર્ચે વધુ લાભ મેળવાની તક હોય છે. કિરાણા સ્ટોર, ફાસ્ટ ફૂડ, ઓનલાઈન વેચાણ, હસ્તકલા, દૂધ વ્યવસાય અને ઘર આધારિત કામ જેવા વ્યવસાયોથી લોકો પોતાની આવક વધારી શકે છે. નાના વ્યવસાયો થી માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ રોજગાર મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરે છે, ત્યારે તેને કામદારો સપ્લાયરો અને અન્ય સહક-સહાયકોની જરૂર પડે છે. એ. આ રીત બેરોજગારીની સમસ્યા ઘટ ઘટાડવામાં મદદ મળે છે. ખાસ કરીને ગામડા અને નાના શહેરોમાં આવા ધંધાઓ લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. રોજગાર વ્યક્તિને આર્થિક સ્વતંત્રતા આપે છે. કામ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ જવાબદારી અને મહેનત કરવાથી ભાવમાં-ભાવના વિ યુવાનો માટે રોજગાર ખૂબ જરૂરી છે કારણ કે તે તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે આજકાલ સરકાર પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા લોન જેવી યોજનાઓ દ્વારા નાના નાના વ્યવસ્ સાય ને પ્રોત્સાહન આપે છે ટેકનોલોજીના વિકાસથી નાના વ્યવસાય પણ નવી દિશા મળી શકે છે સોશિયલ મીડિયા અને ઓનલાન પ્લેટફોર્મ દ્વારા લોકો પોતાના ઉત્પાદનોને સરળતાથી વેચી શકે છે ડિજિટલ પેમેન્ટ અને ઈ કોમર્સથી વેપાર વધુ સરળ અને ઝડપી બન્યો છે આ રીતે નાના વ્યવસાય અને રોજ વ્યક્તિ સમાજ અને દેશ ત્રણેય માટે લાભદાયક છે તે આર્થિક વિકાસ સાથે લોકોના જીવન સ્તરને પણ સુધારે છે તો આવા નાના નાના વ્યવસાયો અને રોજગાર આપણા સમાજ અને દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે વધતી વસતી અને સ્પર્ધાના સમયમાં દરેક વ્યક્તિ માટે સરકારી નોકરી મેળવીવી શક્ય નથી તેથી ઘણા લોકો નાના વ્યવસાય તરફ આગળ વધી રહ્યા છે નાના ધંધના લોકો માટે કમાણીનું સારો સાધન બને છે અને તેઓને આત્મનિર્ભર બનાવે છે મહેનત સારો આયોજન અને ધીરજ દ્વારા નાના વ્યવસાયને મૂર્તિ બનાવી શકે શકાય છે આજ કાલ યુવાનોમાં સ્વરોજગાર પ્રત્યે ખાસ રસ જોવા મળે છે કેટલાક યુવાનો ફોટોગ્રાફી માર્કેટિંગ ફ્રીલાઈસિંગ અને યુટ્યુબ જેવા ક્ષેત્રોમાં કામ કરીને સારી આવક મેળવી રહ્યા છે ટેકનોલોજીના આ ન ઇન્ટરનેટના કારણે નાના વ્યવસાય શરૂ કરવો પહેલાં વધુ સરળ બન્યો છે ઘર બેઠા પણ લોકો પોતાની ધંધો ચાલુ કરી શકે છે સરકાર પણ નાના ઉદ્યોગોને સહાય આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે જેમકે લોન તાલીમ અને પછી માર્ગદર્શન દ્વારા યુવાનોને નવા ધંધા શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે મહિલાઓ પણ ઘર આધારિત ઉત-ઉત ઉદ્યોગોને દ્વારા આત્મનિર્ભર બની રહી છે, જે સમાજ માટે સકારાત્મક બદલાવ છે. આ રીતે નાના વ્યવસાય અને રોજગાર દેશની આર્થિક પ્રગતિ, બેરોજગારી ઘટાડવા અને લોકોને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે અત અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો તમારું શું વિ વિચારવું છે નાના નાના વ્યવસાયો અને રોજગાર ઉપર. તો મારું તો આ માનવું હતું. તો તમે એના વિશે શું વિચારો છો?
તમે જે વાત કરી ને નાના નાના રોજગારોની, કે જેનાથી બધાને ગામડે પણ રોજગારી મળી, ખુબ જ સરસ વાત કરી. અને ખરેખર તો જોવા જાય ને, તો આ વાત સો ટકા સાચી છે. સાચી છે કારણ કે આજના સમયમાં બેરોજગારીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું... પરિણામે, નાના ઉદ્યોગોને પ્રોત્સાહને પહેલા આપવામાં ન આવતું હતું, પરંતુ હાલમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે, ગામડામાં ગામડે એકા તો ગામડા જેવા અમુક વિસ્તારોમાં, નાના શહેરોમાં, નાના નાના ઉદ્યોગો, એટલે કે ગૃહ ઉદ્યોગો જેવા ઉદ્યોગો બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા પણ અમુક ઉદ્યોગો ચલાવવામાં આવે છે, જેમાં મહિલાઓને આજુબાજુના મહિલાઓને રોજગારી મળી રહે છે. પરિણામે, બેરોજગારીમાં થોડો ઘણો ઘટાડો જોવા મળે છે. અને સરકાર દ્વારા પણ એમના માટે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે, જેમાં એક ખાસ પ્રકારની યોજના છે સ... સબસિડી યોજના, જેમાં નાના ઉદ્યોગોને સરકાર દ્વારા થોડીક અમુક ટકા રકમ રકમ આપવામાં આવે, જેનાથી તેઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે અને અને પોતાનો વ્યવસાય આગળ વધાવી શકે, જે ખૂબ જ સારો નિર્ણય છે. ખૂબ જ સારી યોજના સરકાર દ્વારા મે આપવામાં આવે છે, જે નાના ઉદ્યોગોમાં પાપડ નો ઉદ્યોગ પાપડનો ઉદ્યોગ જેવા ઉદ્યોગો નો સમાવેશ થાય છે, જેમાં મહિલાઓ દ્વારા અથવા તો એવા એવા મહિલાઓ દ્વારા આવી વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેને બજારમાં વહેંચવામાં આવે છે, જેનાથી ભારતના ભારતના પેલા બજેટમાં પણ વધારો થાય છે, અને નાના ઉ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી બેરોજગારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થવો જોવા મળે છે, જે ખૂબ જ સારી વાત કહેવાય છે. કારણ કે નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવાથી બેરોજગારી ઘરેમા ઘટાડો થવાની શક્યતા ઘટાડો થઈ શકે છે, કારણ કે લોકોને રોજગારી મળી શકે છે. અને મારું તો માનવું એજ છે કે સરકાર દ્વારા જે સબસીડીની યોજના આપવામાં આવે છે, જે ખુબ જ સારી યોજના છે, કારણ કે તેના દ્વારા ઘરમાં આખો દિવસ કામ કરતી મહિલા બહાર નીકળે છે અને પોતાના પરિવાર માટે તો પોતાના પરિવાર માટે વેતન મેડ વયત્ન મેળવે છે, જે ખુબજ સારી વાત કહેવાય છે. કારણ કે આજના આ આજની મોંઘવારીના સમયમાં, જો આપણે જોઈએ, તો ઘર ચલાવવું એક માણસ માટે સહેલું નથી, જેનાથી મહિલા પણ પોતાના પોતાના ઘરમાં થોડું ઘણું આતે થોડી ઘણી આવક મેળવીને સાથ આપી શકે છે અને પોતાનું ઘર આરામથી ચલાવી શકે છે. તો મારું તો માનવું એજ છે કે સરકાર દ્વારા જે... સરકાર દ્વારા જે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે ખુબ જ સારી વાત કહેવાય. પણ પ પરંતુ પહેલાના સમયમાં એવું ન હતું. પર સર પહેલાના સમયમાં સરકાર દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં ન આવતું હતું. પરિણામે બેરોજગારીમાં ખૂબ બહુ જ મોટા પ્રમાણમાં વધારો થયો હતો, જે યોગ્ય ગણાતું નથી. કારણ કે ભારતમાં વસ્તી પણ ખૂબ જ છે ખૂબ જ વધી રહી છે, અને બેરોજગારીનું પણ પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અ આપણે ગ્રેજ્યુએશન પછી પણ નોકરી મળવાના ચાન્સ રહેતા નથી અને આજના ટાઈમ પર તો એ આઈ નો ટાઈમ આવી ગયો મતલબ આ તેના આધુનિકીકરણમાં એ આઈ આવી ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેના કારણે લોકોની બેરોજગારીમાં ખુબ જ વધારો જે માણસ કામ કરતું હતો, તે પણ હવે મોટે ભાગે એઆઈ દ્વારા કરવામાં આવે છે. જેનાથી દરેક જેનાથી ખુબ જ બેરોજગારીના પ્રમાણમાં વધુ વધારો થાય છે. અમ અ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય છે. તેવા વિદ્યાર્થીઓને પણ રોજગારી મળતી નથી. અને તે મોટા મોટા શહેરોમાં જઈને આવી રોજગારી મેળવવા માટે જાય છે. પરંતુ જો નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો ગામડે જ, ઊભું પોતાના જ ગામડામાં રહીને તે આવી રોજગારી મેળવી શકે છે અને ઘર ચલાવી શકે છે તો મારું તો માનવું એજ છે. કે નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું એ સર સરકાર દ્વારા ખુબ જ સારો નિ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે તેના દ્વારા બેરોજગારીમાં ખુબ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. તો હું તો એવું અંતમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું એ ખુબ જ સારી વાત ગણવામાં આવે છે. તો શું તમે એના વિશે કંઈક વધારે કહેવા માંગો છો?
હા, તમારી વાત સાચી છે. કે આજેના સમયમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેમના દ્વારા આપણા દેશના આર્થિક પાયામાં પણ કે ઘણો બધો સુધારો આવે છે. એટલા માટે જેટલું બને તેટલું નાના પ્રોત્સાહન આપવું જરૂરી છે, તો તમે જે તમારો કિંમતી સમય મારા જોડે કાઢ્યો છે, તો એના માટે હું તમને આભાર કહેવા માંગુ છું. અને આપણે હવે ફરી વાર મળીશું એક નવા મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો એટલા માટે હું તમને આભાર કહેવા માંગુ છું. આપનો આભાર.
હા, ચોક્કસ આપણે બીજા કોઈ ટોપિક પર પાછી વાત કરીશું. તમારો પણ ખુબ ખુબ આભાર તમે પણ મને આ ખુબ જ સારી રીતે આ ટોપિક પર વાત કરી મારી જોડે ચાલો બેન આવજો.